હલો.
જે શી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ કેમ છો.
બસ હું મજામાં છું, તમે કેમ છો?
બસ હું પણ મજામાં છું.
શું ચાલી રહ્યું છે?
જે આ મારી દીકરી છે ને એને હું વિચારી રહી છું કે અ નર્સરીમાં મોકલી દેવ હવે મોટી થઈ ગઈ છે.
હ હ આપણે જો બાળપણમાં પહેલાં તો કેવી રીતે ભણતર હતું કે આ નર્સરી એલ કે જી એચ કે જી એવો સ્ટ્રક્ચર હતો જ નહીં પહેલાં બાળ મંદિરમાં જતા અને પછી આપણે પહેલી કક્ષા બીજી કક્ષા એવું ચાલુ હતું. હવે તો જો હવે તો કેટલો સ્ટ્રકચર બદલાઈ ગયો છે. હવેતો હવે તો હા મે ફોન કરું છું મમ્મીને ફોન કરું છું. હા એટલે હવે તો જોઓ ને કેવો સ્ટ્રક્ચર બદલાઈ રહ્યો છે કે હવે તો અ એલકેજી એચકેજી પહેલા સૌથી પહેલા નર્સરી પછી એલકેજી એચકેજી અને ફ પછી ફસ્ટ આવે છે.
હા એજ તો હવે તો બધું પેટર્ન જ બદલાઈ ગયું છે મતલબ અ મને લાગે મતલબ લગભગ અઢી થી ત્રણ વર્ષની ઉંમરે મોકલવાનું મતલબ બરોબર રહે છે ને છો છોકરા નર્સરીમાં અને આવું મારે બાળકો ધીમે ધીમે નવા વાત વાતાવરણમાં પણી ઢળી શકે છે.
હા અને જો આપડે. પહેલાથી એ બાળકોને થોડો થોડો આમ ફ્રેન્ડલી રાખીને બધા સાથે અ મળતા રાખીએ બ પરિવારમાં પણ બધા એને આવતા જતા થોડીક વાર રમાડ તા રહે તો એ શું છે કે એને શાળા જવાનું જે હોય છે ને એ બહુ અઘરું પડતું નથી કારણ કે જો માતા પિતાને અને બધા પરિવાર વાળા ઘરવાળાઓને મૂકીને પછી એ જયારે પહેલી વખત સ્કૂલે જાય છે તો એના માટે બહ અઘરું બની જાય છે જો આપણે એને બહ જો આદત રાખી હોય આપણા પાસે રહેવાની તો.
હા એ વાત તો મારી સાચી છે આપણને નાનપણથી છોકરાઓને બધા સાથે હળી મળળીને અને શેરિંગ કરતા શીખાડવું જોઈએ જે તે છે ને એમને ત્યાં જાય તો મ પ્રોબ્લેમ ન થાય પણ મને તો છે ને ચિંતા મતલબ એ જ હોય છે કે એ થોડુંક અ એ થોડી તુફાની પણ છે ને. તો મને એજ ચિંતા હોય છે કે ત્યાં જઈને શું કરશે? પરંતુ જો બાળક થોડું ત્યાં મતલબ આપણે મોકલીએ તો ત્યાં બાળક થોડું બોલવા લાગી જાય અને અન્ય બાળકો સાથે રમતું અને માતા પિતાને થોડો સમય દૂર રહી શકે એ તો એના માટે હું મતલબ એને નર્સરીમાં મોકલી રહી છું.
બિલકુલ સાચું કહો છો તમે અને હને અ માનું દિલ એટલું એ હોય છે ને કારણ કે જો આપડે કેટલી કા જી થી આપણા છોકરાઓને રાખીએ છીએ તો માં જયારે આપણે છોકરાઓને દૂર કરે છે ભલે શાળા જ મોકલે છે એના ભણ તર માટે પણ તો પણ એનું ધ્યાન એક વખત તો થોડું નર્મ મૈ જાય છે કે ભાઈ હું કેવી રીત તે મારાથી મારા છો કરાને આટલા સમય માટે દૂર રાખો તો જેટલો બેચેન છોકરો થાય છે એટલું જ આપણેે પણ થઈએ છીએ.
હા એ જો આપડે ત્યાં એને મોકલીએને તો ફાયદા તો તમે કીધા જે એમ બહુ બધા જ છે ને એકબીજાને હળી મળી શકે, શેરિંગ કરત શીખડે, ભાષા વિકાસ એનો થઈ શકે અને એ છે ને બા બાળકમાં મતલબ પરિવારના સભ્યો જોડે નહી બીજા લોકો જોડે પણ રહેતા શીખ શીખી જાય અને નર્સરીમાં જો ને બાળકોને રંગો, આકાર અને રમતો દ્વારા મતલબ કેટલું બધું નવું નવું એ લોકોને શીખાડી દે છે તો તેથી મને એ લાગે બાળકોને આનંદ પણ આનંદ પણ આવે અને સાથે સાથે એ લોકો ઝડપથી શીખી પણ લે. છે.
બિલકુલ સાચું કહો છો તમે. જેને બાળકોને થોડી થોડી ટેવ તો આપણને અ કરવી જ જોઈએ અને એમના જો વિકાસ માટે અને બાળક હંમેશથી આ પહેલાથી પ્રકૃતિ રહી છે કે જેટલું એ મા બાપથી શીખે છે અ એના કરતા પણ એ નાના બાળકો સાથે રહીને અને જલ્દી શીખે છે. એટલે એના જેવા એની ઉંમરના બાળકો સાથે રમવા અને રમતા રમતા ભણતા શીખે તો એનો વિકાસ બહુ જલ્દી થઈ
હા એ તો છે પણ તમે જોયું હશે જો બાળ કેટલું રડ રડ કરતું હોયને તો મતલબ એ એમને જોઈને પણ આપણું મન નથી માનતું પણ શુરઆતમાં મને એવું લાગે છે કે દિવસોમાં થોડું રડવાનું એ સામાન્ય છે તો એના માટે માતા પિ તા એ પણ થોડી ધીરજ રાખવી જોઈએ અને બાળકોને પ્રેમથી સમજાવીને મોકલવા જોઈએ નિહ અને મે હા અને. તમે જોય કેટલા લોકો તો અ ચાર વર્ષની ઉંમરે પણ મો મોકલવાનું મતલબ એ લોકો ટાળે છે કે નહીં નહી નાનું છે નાનું છે. કામ કરીને.
બિલકુલ સાચું કહો છો તમે પણ હવે જે પ્રમાણે આપડો જે ભણતરનો અને સ્ટ્રક્ચર થઈ ગયો છે એ પ્રમાણે સરકારે પણ એક ગાઈડલાઈન મૂકી દીધી છે કે પલી પહેલા ધોરણમાં જયારે બાળક આવે ને ત્યારે એની ઉંમર સાત વર્સ હોવી જોઈએ. જોઈએ જો એને પહેલા આપણે એના પહેલા જો એનું એડમિશન કરાવ નાખીએ તો એવું છે કે એને જો દસમાં ધોરણમાં કે પછી જારે એવા કેટલા બધા કોમ્પિટશન એક્ઝામ હોય છે ત્યારે એને ઉંમરથી જ આપણે એને મતલબ. એનું પણ બંધન હોય છે ઉંમરનું પણ તો આપણને જોઈને જ પછી આપણને એ પ્રમાણે જ બાળકનો એડમિશન કરાવવો જોઈએ.
અચ્છા અને એને જો વેલું મોકલવું કે લેટ હવે તો સરકારે આવી પેટર્ન બનાવી છે એટલે પણ પેલા તો શું હતું કે એ નિર્ણય હોય છે માતા પિતાનો કે મતલબ કારણ કે દરેક બાળક અલગ અલગ હોય છે ને કોઈ બાળકની માનસિક અને એની સામાજિક તૈયારી પણ થોડી જોવી જોઈએ. હા બાળકોને મતલબ પો પોતાની જરૂરતો જડવવામાં, એ પણ આવડવું જોઈએ જેમ કે, એને ભૂખ લાગે છે એને પાણી જોઈએ છે, કે એને ટોયલેટ જવું છે, એવી જરૂરિયાત વાળી ચીજો તો એને પોતે બોલીને કહી શકે, એવો થઈ જાય તો આપણે એને મોકલી શકીએ ભલે પ્લે ગ્રુપ હોય કે ભલે નર્સરી હોય.
બિલકુલ સાચું કહો છો તમે, અને જો આપણે આપણે થી દૂર જયારે મોકલી છે આપણે એને કહીએ તું બાળક કદાચ અ આપણી વાત ન માને લાડ પ્યારમાં પણ જયારે એ નિશાળે, ભણવા જાય છે એ જો પહેલો દિવસ તમે પણ તમારી નાની દીકરી હશે તો તમે પણ એને પહેલા દિવસ જય્યારે પોતાથી દૂર હશે, તો નિશાળ તમારા માટે જેટલું એક્સાાઈટમેન્ટ હશે એટલું જ બાળકમાં પણ હોય છે કે એ નવી જગ્યાએ જઈને કેવી રીતે શીખશે. હલો, હલો. હલો. હલો અવાજ આવે છે?
હમણા આયવો.
હા હા.
હમ હમ. તો મને આમ લાગે છે જો મ, હા બોલો.
હા એટલે તમે પણ જયારે એને પ્રથમ વખત સ્કૂલે મકવા અ મો મોકલી હશે તો જ્યારે જેટલું તમારા મનમાં હશે એટલું એને પણ હશે કે નવી જગ્યાએ જઈને કેવી રીતે શીખવું
હા એ તો છે જ ને એને પણ ઉત્સાહ એટલો જ હોય છે પણ પછી ત્યાં જાય ને આપણું બાળક ત્યાં ટીચરો જોજે હળી મળી જાય ત્યાં એને ગમી જાય તો સારું અને આપણે પણ છે ને બધી બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ત્યાંની સુરક્ષા કેવી છે સ્વચ્છતા કેવી છે અને મેન વાત શિક શિક્ષકો નો સ્વભાવ કેવો છે બાળક સાથેનું વર્તન અને રમવા માટેની કેટલી સુવિધાઓ સારી છે કે નથી એ બધું છે ને આપણે જોઈ કરીને જ બાળકને મોકલવું જોઈએ
બિલકુલ સાચું કહો છો તમે આપણને આપણા આપડી કાળજી સારી રીતે લઈ લેવી જોઈએ કે આપણે જે શાળામાં આપણા બાળકને ભણતર આપી રહ્યા છે ત્યાંનો કેવો માહોલ છે ત્યાં ત્યાંના જે ટીચરો છે એમનું ક્વોલિફિક ચેક કરવું જોઈએ પછી એમનો વર કેવો છે એ આપણા સાથે કેવો બિહેવ કરે છે આ બધી વાતને આપને સારી રીતે અમ કાળજી લઈ લેવી જોઈએ તો આપણા અને આપણા બાળક માટે એ સારી રી અ સારું અ થઈ શકે છે
હમ્મ અને શિક્ષક નો છે ને અ સ્વભાવ પણ ખૂબ જ મહત્વનો છે કે શિક્ષક અ કેટલો પ્રેમથી વર્તન કરે છે કે નથી કરતો કારણ કે તમે જોયો છે કે ઘણા લોકો વહેલી ઉંમરે બાળકો નેઅ સ્કૂ સ્કૂલમાં મોકલી દે છે ને તો એના માટે શિક્ષકનુંનું કેવું વર્તન છે એ જોવું ખૂબ જ જરૂરી છે મતલબ માત્ર એવું છે કે બીજા લોકો શું કરે છે તેના આધારે નિર્ણય નહી લેવો જોઈએ બાળકની તૈયારી એમાં વધુ મહત્વની છે ને કે આપણું બાળક રેડી છે જવા માટે તો આપણે મોકલીએ ત્યાં
બિલકુલ સાચું કહો છો તમે હા આપણને પેલા પણ આપણે આપણા બાળકો માં થોડો થોડો સિંચન કરવું બહુ જરૂરી જયારે આપણે એનામાં ભણતર તે આપણે એના અ એને ઇન્ટરેસ્ટઅ અમ ક બતાવીએ કે આવી રી તે આ એમાં જો આ બહુ સારું છે અને રમત ગમતના જયારે આપણે એને શિક્ષા અપાવતા હોઈએ તો ત્યારથી જ આપણે એના અંદર આપણે એક બુનિયાદ મુૂકતા હોઈએ છે ભણતર માટે તો એ આપણને પણ અમ પહેલાથી થોડો આવો પ્રયાસ કરવો પણ બહુ જ જરૂરી છે
હા અને આપડે છે ને અ બાળકોને ઘરમાં જ છે ને થોડી તૈયારી અ કરાવી દેવી જેમ કે એને અરો બતાવીને બતાવીએ કે આ છે અને ગીતો શીખડાવીએ રાઈમ શીખડાવીએ અને બા બા એને સ્ટોરી સંભળાવીએ તો બાળકોને સાથે રમવાની આપણને તક પણ
બિલકુલ સાચું બિલકુલ સાચું કહો છો આપણે જો પહેલા એના એનો એના મગજમાં રાખીએ કે જો આ રીતે ભણવું અને એને પણ પછી ઇન્ટરેસ્ટ આવે છે જો આપણે વિડીયો અને કોઈ પણ વાર્તા સાથે બાળકોને ભણાવીએ છીએ એ ત્યારે એને બહુંજ ઇન્ટરેસ્ટ આવે છે તો આ ઇન્ટરેસ્ટની પણ બાબત છે કે જયારે એના અંદર જગાવું ત્યારે આપણે એના પ્રત્યે કોઈ ભય એ એવું નહી ભય વાળું વાતાવરણ નહી મૂકવું તો જ એ બાળક સારી રીતે ભણતર પ્રત્યે એનું મન પણ થઈ શકે છે અને આગળ જીવનમાં સારું અ સારું ભણતર લઈ શકે છે
હા અને આમ નર્સરીમાં આપણે મોકલીએ ને બાળકોને તો એમનો જે અ બ આત્મવિશ્વાસ હો ને એ પણ વધે કે નાની નાની બાબતો કરતા શીખે અને એ એના દ્વારા એનો આત્મવિશ્વાસ પણ વધે અને મેન વાત છે ને એ ખાવા પીવાની એ એ લોકોને જે તેઓને એ સુધારી દે છે તમે જોયું હશે કે ઘણી વાર એ બાળકો ઘરે નહી ખાતા હોય છે પણ ત્યાં જઈને એ લોકો પોતાનું ટિફિન ફિનિશ કરી આવે છે તો એ પણ એક સારું છે કે ત્યાં જઈને એ લોકો અ ખાતા પીતા શીખી જાય છે
હા બિલકુલ સાચું કહું છું એના હું તો આ વાત એના માટે પણ કું છું કે જયારે બાળક છે ને એ પોતાના ઉંમરના છોકરાઓ સાથે ઉઠે, બેઠે, રમે તો એને બહુ ધીરે ધીરે ગમી જાય છે બધાને પોતાના જે હમ ઉમ્ર હોય છે એ સાથે સમયગાળવો બહુ સારો લાગે છે તો એના જેવા જ બાળકો એને ત્યાં જોવું તો એ એના માટે એક સારી એ થઈ શકે છે કે હા આમ મને મને સ આમ જવાનું છે નિશાળે જવાનું જ છે પછી ત્યાં મને આટલા બધા મિત્રો મનશે રમકડા મનશે અ પછી રમવાનું મળશે અલગ અ અલગ એક્ટિવિટી કરાશે તો એ આ રીતે જો એનામાં ઇન્ટરેસ્ટ કેળવીએ આપણે તો જરૂરથી બાળક પણ એના મનથી ત્યાં જવા આવવા માટે રા
રાજી થઈ શકે ચાલું સારું લાગ્યું તમારી જોડે બધી વાતો કરીને સ્કૂલ એલા નર્સરી ના બારામાં મને પણ જાણવા મળ્યું ઠીક છે હા ફરી મ જય શ્રી કૃષ્ણ